હલો.
હલો. હલો.
હલો.
હલો.
હેલો.
કેમ છો?
મજામાં, તમને મારી અવાજ આવે છે?
હા આવે છે. હજ હું તમને હોલી વિશે માહિતી આપવા માંગુ છું. હમ.
હા.
હોળી એક હિન્દુ ધર્મનો સૌથી મોટો તહેવાર છે. એમ. આ તહેવારમાં બધા એકબીજા ધન સાથે ઉજવાય છે, આપડે ઘર છે હોલી હમ. હોળીમાં બધા એકબીજાને રંગ લગવે છે હ છે એક દિવસ પહેલા હો હોળી નત હોય છે ત્યારે બધા લોગ હોળી ઉજવાય છે, રાત્રે બધા હોળીમાં એકબીજાને રંગ લગાવે છે એ નવો નવો પકવાન ખાય છે જ હોળી ભારતનો સૌથ મોટ મોટો તહેવાર હોય છે, હોળી તો છ હ બધા લોકો સ્વાય છે. થોડી મેં બધા એકબીજા સાથે હળવી બેડવી ને રહે છે, બધા લોકો એકબીજા ના ઘર જઈને રંગ લગાવે છે એકબીજાને પર નાના બાળકો મોટા મોટા હમ. માણસને પગે પડીને રંગ લગાવે છે, પછી ગાલ માથા પર ટીકા લગાવે છે, એકબીજા સાથે હમ હોળી રમેશ, કેટલા મજા આવ્યા તહેવારમાં સવારે થઈ આપડે ઘરમાં નવા નવા પકવાન ગુજિયા. હા, ભજિયા. હા.. હમ, હમ મીઠાઈ વગેરે.. બનવા લાગે છે. એકબીજા ને. તમે કઈ કાવા માંગો છો?
સાચી વાત છે તમારી અ.
હલો!
હોળી એ હોળી એ આપણા હિન્દુ ધર્મ એટલે બહુ મહત્વપૂર્ણ. તહેવાર છે અને એ. તહેવાર એ તહેવાર એટલે બહુ સરસથી ઉજવતા હોયે છે. હોળી ના.
હમ..
આપણે હોળી અને રંગોનું અને ખુશીઓ. નો માહોલ હોય છે આ તહેવારે. પગણ આ તહેવાર પાગણ મહિનામાં પૂનમ ના દિવસે. હોય છે અને બહ સારી રીતે બધા તહેવાર મનાવતા હોઈએ છેએ. અને બહુ આનંદ થતો હોય છે જે ર તહેવાર મનાવય આ. તહેવાર આવે ત્યારે અને તમને તો ખબર જ હશે કે હોળી ના ટાઈમે. એકબીજા કેટલા રંગ લગાવતા હોય છે અને કેટલા સર એ બધા હોળી રમતા હોય છે તમે શું કેવા માંગો છો. હેલો! હલો!
હા, હેલો બોલલો..
હા તો તમે કઈ કશો.
હમ હણી આપડે. હોળી ફાગન માસ નો પૂર્ણિમા નો દિવસ એ આવે છે ને. જયારે એક દિવસ હમ. પેલા હોળકા દહન થાય છે રાત્રે બધા લોકો. મોટા હમ લાકડાનું હમ. એક મોટું ઉજવાય છે જેમા આગ લગાવે છે. હોળીકા દહન કરે છે સવારે થી બધા લોકો હોળી ખે. રમવા લાગે છે. બઉ મજા કરી છે તમે શું કેવા માંગો છો.
સાચી વાત છે હોળી એ તહેવાર બહુ એકદમ હિન્દુ ધર્મમાં આપડે માની. આપણા હિન્દુ ધર્મમાં છે ને આ હોળી નો તહેવાર બહ સરસ થી. મનાવતા હોઈએ છેએ અને હોળી ના ટાઈમે આપણે પેલા.
પહેલા દિવસે છે, ને આપણે હોળી ના હોળી માતા ને આપણે. સળગાવતા હોઈએ છે, રાતના અને હોળી માતા ને આપણે. અ સળગાવી એ ટાઈમે આપણે નારિયેલ નાખતા હોઈએ છીએ જેમ કે. ઘણી બધી વસ્તુઓ નાખવામાં આવતી હોય છે, મમરા છે. પછી ઘઉં છે, ચોખા એવું બધું બહુ જાતનું નાખું. આપવામાં આવતું હોય છે, હોય છે આપે પૂજાની સામગ્રીમાં આવતું જ હોય છે. જેમ કે અ ઘઉંના જે. ચારોલી હોય છે અને. ઘઉં છે ચોખા છે અને કાળા તલ છે ગોળ છે. એટલે એ બધું નાખવામાં આવતું હોય ને તો એમ કેહેવામાં આવતું હોય છે. કે આપણેે બહુ સારા દિવસો જાય આ બધું આપડે વર્ષમાં એકવાર લાભ કરવું જ જોઈએ.
હલો.
હા.
હલો.
શું કેશો.
હોળી હિન્દુ ધર્મનો એક મહત્વપૂર્ણ અને આનંદમય તહેવાર છે, તે. તેને રંગો ના તહેવાર પણ કહેવામાં આવે છે, હોળી દર વર્ષે ફાગણ મહિનાના. હોળીમાં દિવસે જોય છે, આ તહેવાર નો વસંત ઋતુ માં. આગમન અને સારા. પર રાખવાનો. છે, હોળી એક દિવસ પહેલા હોળીકા દહન કરવામાં આવે છે, આ દિવસે પ્રગટાવીને ભગવાન ની પ્રાર્થના કરે છે, સામાન્ય. મુજબ ભક્ત પહેલાદ ભક્તિ હોળી તેથી હોળી સત્યને ભક્તિ ના વિજય નું પ્રતિક. માનવામાં આવે છે હોળી બીજા દિવસે લોકો બીજાનો ગુલાલ અને રંગ લગાવે છે શુભેચ્છા આપે છે મીઠા એ હમ ખવડાવ છે અને આનંદ પૂર્વ ઉજવા પૂજવાની કરે છે ગુજરાતમાં હા હોળી થી ઉજવાય. માં આવે છે, તમે શું કેવા માંગો છો.
સાચી વાત છે, હોળીના તહેવારે આપણે બહુ સરસથી આપણે મનાવતા હોઈએ છે. આપણે આપણા આપણા મિત્રોના ઘરે જતા હોઈએ છે. આપડે અ આપડ પરિવાર ના આપડે સંબંધો સાથે આપડે બહ મસ્તથી તહેવારો બનાવતા. હોઈએ છે, અને આપણા આજુબાજુ વાળા સાથે બી બનાવતા. તો હોઈએ છેએ અને આપણા અ આપણા અ. એક બીજા ના આપડે બહુ મસ્ત. થી રંગ લગાવતા હોય એ છે, અને બહુ સરસ થી હોળીનો દિવસ મસ્ત ઉજવવામાં આવતા હોય છે. કે જેમ કે અમે છે, ને જયારે હોળી દીવ નો તહેવાર આવે ને તો અમે શું કરીએ ખબર. કે ફુગ્ગામાં ફુગ્ગામાં પાણી ભરીને આપણેે. છત ઉપરથી નાખતા હોય નીચે ચાલતા હોય એ લોકો ને બધાને. અને હોળી ના ટાઈમે એટલે કોઈ બોલે બી નહી કે કેમ મને પાણી નાખ્યું કેમ કે બહ સારી મસ્ત મજાથી આ તહેવાર બનાવતા હોઈએ છે અને આપણે એકબીજાને કલર લગાવતા હોઈએ છ છેએ એકબીજાને પાણી નાખતા હોઈએ છ છેએ અને બહુ સરસ મજા થી આ તહેવાર મનાવવામાં આવતો હોય અને તમારી વાત સાચી છે કે આપે હોળી ન તહેવાર આવે ને ત્યારે આપણે એકબીજાને અ આપણે એકબીજાને અ એકબીજાને ઘરે જઈને અ નાસ્તો કરતા હોય છે આપણે અલગ અલગ જાતનો નાસ્તો બનાવેલો હોય છે ઘરે અને બહુ સારી રીતે બના ખાવાનું બનાવેલું હોય છે તમે શું કયા મામાંગો છો આ વિશે
આ તહેવાર રંગો ન તહેવાર પણ કહેવાય છે એટલે જ કહેવામાં આવે છે કે આ દિવસે સવારથી સ કોઈ નાના મોટા એકબીજા પર અંબિલ ગુલાલ તે મજ કેસડાનો રંગ છો છોડી પોતાના ઉત્સાહ અને આનંદ વ્યક્ત કરે છે બધા નાના બાળક હ નાનો નાનો પિચકારી લે છે ફુગામાં રંગ ભરે છે એકબીજા પર ડા નાના નાના બાળકો એટલા મોજ થાય છે એટલા મોજ હવા રેથીથી સમ ઉથી આમજ કદ નાના બાળકનીમ મે‌ બથા હ નાના બાળકનું હાથમાં નાજલ ન તેલ લગાવી મૂકે છે કેમ કે નારીયલ ને તેલ લગાવવાથી રંગ દમ નીકળી જાય છે એટલે બધા હમમ મમ્મી એ બાળક ને નાન તેલ લગાવે છે લોસન લગાવે છે કે જયારે બાળક કલર અને ગુલાલ લગાવે ત્યારે થોડા દર સાબુનથી રગડવાથી. કલળ નનીકલી જાય હ હોલીમાં બધા લોક એકબીછાને રંગ અને લગાવે છે. તે ફાગળ મહિનાના પૂનમ દિવસે ઉછવાય છે. પહેલા દિવસે હોળકા દહેન થાય છે. બીજા દિવસે ગુલાલ બધા રમે છે, બધા એક. બચાર ન મીઠાઈ કવડાવે છે તમે શું કેવા માંગો છો
સાચી વાત છે તમારી કે હોળી ના દિવસે બઉુ સરસ મજાને આપડે કલર લગાવતા હોઈ છે અને મીઠાઈ બનાવતા હોય છે જાત જાતની અને બહુ સરસ મજા આ તહેવાર મનાવવામાં આવતો હોય છે એટલે આપણા હિન્દુ ધર્મમાં વધારે આ તહેવારો મનાવામાં આવે છે અને બહુ સરસ મજાથી બનાવતા હોય તમને ખબર જ હશે હોળી આવે એટલે નાના નાના પોયરાઓને બી કેટલી મજા આવતી હોય છે ત એકબીજા એકબીજા દોસ્તો સાથે અ હોળી રમતા હોય છે અને ઇસ્કૂલમાં બી આ આ ફશન રાકવામાં આવતું હોય છે હોળીનું તમને જે મેં વાત કરી સારી લાગી
સારી લાગે ત તમને સારી લાગી
હા મને બહુ સારી લાગી તમારી સાથે
નોડી